હું મજામાં છું. તમે કેમ છો બેન?
હું પણ મજામાં
હું પણ મજામાં છું. તો વાત કરીશ. આજે બેન અમે લોકોને વર્ષાઋતુ વિશે વાત કરવાનુંઅ વાત કરવાનું ની છે.
ઓ તો વર્ષાઋતુ તો હા, તો વ વર્ષાઋતુ તો એ એવો અ આપણેે ઋતુ કહી શકાય ને વર્ષાઋતુ તો પહેલે તો ઋતુઓની રાણી છે. એ એ જે આપણા મુખ્ય જે ત્રણ ઋતુઓ છે એ ત્રણ ઋતુઓમાં એ વર્ષા ઋતુ એ છે ને એ વ અ ઋતુઓની રાણી કહેવામાં આવી છે. કારણ કે આ ઋતુ એ વ્યક્તિને ખૂબ જ આનંદ આપે છે. છે. અ જે એટલું બને તેટલું વર્ષાઋતુ એ આપણને એમ કે ને કે સહારો આપવા માટે આવે છે. પરંતુ વર્ષાઋતુ એ સૌથી પ્રિય જેને કહી શકાય તો એ ખેડૂતો માટે કારણ કે ખેડૂતો માટે એ વર્ષાઋતુ એટલું જરૂરી છે જાણે એમનો જે અ એટલે અન્નદાતા એટલે એમની બ બધી જ પૂંજી છે ને, એ લોકો વર્ષાઋતુને માને છે, કારણ કે વર્ષાઋતુ છે, જેવો અ ખેડૂતો માટે ખેતી કરવા માટેનો સૌથી સુંદર સમય જે કહી શકાય છે, તો આ વર્ષાઋતુનો જ છે, વર્ષાઋતુમાં આપણને અલગ અલ પ્રકારના ખેડૂતો પાકો ઉગાવે છે, અને આપણા સુધી પહોંચાડે છે, તેવી જ રી તે વર્ષાઋતુમાં કેટલા બધા અલગ અલગ ફળો મળે છે, જે આપણને ખાવાની પણ કેટલી મજા આવે છે ને સાથે સાથે ચારે બાજુ તમને ફક્ત ને ફક્ત હરિયા વાડી જોવા મળશે વૃક્ષો અને છોડવાઓ જાણે ઝૂમી ઉઠ્યા છે. અ વરસાદના છાંટાથી અ અ અ બધા વૃ ક્ષો એટલે લહેરી ઉઠે છે, ગરમીના સમયમાં જે ધરતી સુકા કાય જાય છે, તે વરસાદના ટીપાથી સુંદર મનમોહિત બની જાય છે, અને માટી ની સુગંધ એ આપણા હૈયાને પ્રફુલ્લિત કરી દે છે, એવું છે. તો વર્ષાઋતુ એ કોણે ન ગમે? જેને ન ગમે એની તો વાત જ અલગ છે. વર્ષ ર્ષા ઋતુ એ એટલો સુંદર અ ઋતુ છે કે એની વાત જ ન પૂછો. તો તમે બતાવો કે તમને વર્ષાઋતુ ગમે છે?
હા, મને તો બહુ ગમે છે. વર્ષાઋતુ ને વર્ષાઋતુ વિશે મે કંઈ થોડીક ટીપ્પણી પણ આપવા માંગુ છું. જેમ કે વર્ષાઋતુ એ ભારતમાંથી સૌથી મહત્વની અને લોકપ્રિય ઋતુ છે. ઉનાળાની અસહ્ય ગરમી પછી આષાઢ અને શ્રાવણ મહિનામાં આકા કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ જાય છે અને મેઘરાજાની સવા આવી પહોંચ છે અને કુદ રતનું નવું રૂપ છે એ વર્ષાઋતુને કહેવા માંગે છે. જેમ કે ધરતી પર હરિયાળી વરસાદ પર જ સુકાઈ ગયેલી ધરતી પર નવું ઘાસ ઊગીને નીકળે છે. જાણે ધરતી એ લીલી ચાદ દરોડી હોય તેવી સુંદર દ્રશ્ય સર્જાય છે. જળાશયોની ભરાવ જેમ કે નદીઓ તળાવો ગુમાવ અને ડેમમાં નવું પાણી ભડા ય છે, અને જે જે આખા દર પર્સ દરમિયાન પીવા અને સિંચાઈ માટે કામ લાવે છે, જેમ કે પશુ પક્ષીઓમાં આનંદ. જેમ કે દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે છે, મોર કળા કરીને નાચે છે, અને પક્ષી કિલા કિલાટ ને કરી મૂકે છે. તમે જે વાત કેરી હુતી, બેન જેમ કે ખેડૂતો માટે તે રાણી છે, આ વાત આ વાત તમારી ખરેખર સો ટાકા સા ચી છે, જેમ, કે ખેતીનો આધાર ખેતીનો આધાર ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અને અહીની મોટા ભાગની ખેતી વરસાદ પર નિર્ભર છે. જેમ કે નવા પાકની શરૂઆત વરસાદ આવતા જ ખેડૂતો રાજી થઈને ખેતર ખેડે છે. અને ડાંગર, ચો ખા મખાઈ, બાજરી, કપાસ, અને મગફળી જેવા પાક વાવે છે. તેથી વર્ષા ઋતીને ઋતુઓની રાણી પણ કહેવામાં આવે છે, તે વાત તમારી ખરી ઉતિ બેન જેમ કે, ને વર્ષા ઋતિ દરમિયાન ભારતમાં ઘણા પવિત્ર અને આનંદદાયક તહેવારો આવે છે. રથ યાત્રા જે આષાઢીના બીજના દિવસે ભગવાન જગન્નાથ ની યાત્રા નીકળે છે, રક્ષાબંધન અને જન્માષ્ટમી શ્રાવણના મહિનામાં ભાઈ બહેનોનો પ્રેમ તહેવાર રક્ષાબંધન આ અને ભગવાન કૃષ્ણ જન્મોસમ ધૂમધામથી ઉજવાય છે, નવરાત્રી ગણેશચ વરસાદની ઋતુમાં જ અંત ભાગમાં ગણપતિ સ્થાપના અને ગરબાની રમઝમ શરૂ થાય છે. શું બેન તમે કઈ કેહેવા માંગો છો? તમને વર્ષા ઋતુ માં શું ગમે શું ની ગમે?
હા બેહેન જે તમે કહી કે વર્ષાઋતુમાં ઘણા બધા તહેવારો શ્રાવણ માસ રક્ષાબંધન નો તહેવાર જન્માષ્ટમી તો એ કોને ન ગમે અને સૌથી મોટો તો આપણેે એ કહીએ ને કે જગન્નાથ ભગવાનની યાત્રા છે, તો એની તો વાત જ અલગ છે, વર્ષાઋતુ આપણને ઘણા બધા તહેવારો ઉજવા માટે અ ઉજવ અ સાથે ઉજવવા માટે પણ આવે છે.
છે
વર્ષાઋતુ સાંભળ છે, વર્ષા ઋતુ વર્ષાઋતુની સૌથી અલગ વાત આ ણે કહીએ ને તો જયારે વરસાદ પડે ત્યારે આપણે ગરમ ગરમ ચા અને પકોડો તો આ છે ને એ વર્ષાઋતુ નો અ આપડે કોઈ ને કોઈ દિવસ તો એ- ટ્રાય જરૂર કરીએ કારણ કે એ સૌથી બેસ્ટ એવો મુમેન્ટ છે કે જ્યારે વરસાદ થાય તો આપડે એમ બેસીએ તો એ ઘણું સારું કેહેવાય અને ત્યારબાદ વર્ષાઋતુ અ એટલે જેમ તેટલ બને તેમને આપણને ગમતું એક એવું અ ઋતુ છે કે જે આપણા હૈયા એકદમ પ્રસન્ન બનાવી દે છે ત્યારબદ વર્ષા ઋતુમાં અ અ ઘણા બધા જળાશયો ભરી જાય છે. છેે નદી નાળા કુંવા જાય છે પાણીથી ઉપરી આવે છે અને બાળકોને તો વર્ષાઋતુ એટલું પ્રિય છે, ને કે જયારે વરસાદ પડે ને તો એ લોકો ત્યાં અ નાવા માટે દોડે છે, તો વર્ષાઋતુ એ ખૂબ જ મનમોહક તહેવાર ગણવામાં આવે છે, વર્ષાઋતુ માં આપણે ઘણી મજા કરતા હોઈએ છીએ પરંતુ સૌથી વધારે આપણે કઈક એવો યાદગાર એવો આપણે પળ માની તો એ આપણા માટે છે, ને સ્કૂલ નો સમય જ છે, કારણ કે જયારે આપણે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે આપણે અ વ વહે લા દોડીને ઘરે આવી જતા હતા તો એ મસ્ત છે, વર્ષાઋતુ માં મોર નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે, મોર એ વરસાદના આગમન થી ખુશ થઈને પોતાની સુંદર પાખો ફેલાવીને નાચે છે તો એ આપણને કેટલું શું દર લાગે ને જોવામાં અને ત્યારબાદ કેટલી બધી પક્ષીઓ મધુર કલ કલરવથી વાતાવરણમાં ગુંજાડી ઉઠાવ- આવે છે વર્ષાઋત- ના ઘણા ફાયદા છે વરસાદના કારણે પાણીના સ્ત્રોતો ભરાઈ જાય છે. ભૂગર્ભ જળનું સ્તર વધે છે જોકે વર્ષાઋતુના કેટલાક ગેરફાય- દાઓ પણ છે વધુ વરસાદથી પૂર આવે છે અને જનજીવન અસ્તવ્યસ્ત- બની જાય છે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારો માં કેટલી બધી- મુશ્કેલીઓ જોવા મળે છે વરસાદી ઋતુમાં મચ્છરો હોવાથી મલેરિયા- ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાય છે કેટલીક જગ્યાઓએ- કાચા મકા ન નુકસાન થાય છે અને લોકોને લોકોને મુશ્કેલીનો સામનો કર- કરવો પડે છે વર્ષા ઋતુમાં જો આપડે જોઈએ ને તો જેમના કાચા મકાનો હોય છે ને- તો વરસાદના કારણે તે પાણી સાથે વહી જાય છે આપણે વરસાદના પાણીનો, સદ ઉપયોગ કરવો જોઈએ વરસાદી પાણીનો સંચય કરીને ભવિષ્ય માટે આપ- આપણને પાણી બચાવવું જોઈએ કારણ કે આપણે સાંભળએ છે કે પાણીએ અ અખૂટું- સંપત્તિ છે એટલા માટે આપણને પાણી નું જતન કરવું જોઈએ.
વર્ષાઋતુ પ્રકૃતિનું એક અમૂલ્ય વરદાન છે તે ધરતીને હરિયાળી ખેડૂત- સમૃદ્ધિ અને સમગ્ર સ જીવન સૃષ્ટિને નવ જીવન આપે છે. વર્ષાઋતુના આગમનથી પ્રકૃતિમાં નવી સ્ફૂર્તિ અને આનંદનો સંચાર- થાય છે તેથી વર્ષાઋતુ દરેકના હૃદયને સ્પર્શતી અને સૌને પ્રિય- લાગતી ઋતુ છે તો તમે શું કહો છો કે વર્ષાઋતુ એ આપણા માટે ટે સારું કહેવાય ને.
હ વર્ષાઋતુ નકારાત્મક બાજુમાંથી પણ છે બેન તમારું વાત સાચી જેમ કેને પૂરની સ્થિતિ જેમ કે ભારે વરસાદને કારણે નદીઓ કિનારા તોડી દે છે જેથી ગામડાઓ શહેરોમાં પાણી વહેરાઈ જાય છે પાક અને મકાનોને મોટું નુકસાન થાય છે રોગચળો ઠેર ઠેર પાણી ભરાઈ દેવાથી મચ્છરો ને ઉપ્રદો વધે છે આનાથી ડેન્ગ્યુ મલેરિયા ચિકન ગોનિયા અને ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે વાહન વ્યવહાર માં પણ અડચણ આવે છે જેમ કે બેન રસ્તાઓ પર ખાડા પડી જાય છે અને ટ્રાફિક જામથી સમસ્યા સ છે જેમ કે કારણ કેટલીક મુશ્કેલીઓ છતાં વર્ષાઋતુ માનવ જીવન અને પૃથ્વીના અસ્તિત્વ માટે અનિવાર્ય છે જે વરસાદ ન પડે તો દુકાળ પણ પડે સૃષ્ટિ નો નાશ થઈ જશે અને એના માટેને આપણને વર્ષા ઋતુને નાના છોકરાઓનું સૌ સથી સારું ઋતુ મનાવામાં આવ્યું છે જેમ કે વર્ષા ઋતુમાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે ક્યારેક ક્યારેક ખેતરોમાં એ પાણી ભરાવાથી એ લોકોનું ખેતર પણ ખરાબ થઈ જાય છે જેમ કે એ એ લીલા લીલાચંદર પ્રવૃતિમાં આવતા ને બદલાવમાં પણ થાય છે જેમ કે બેન અ ખેતીઓને અને આર્થિક મહત્વના પણ જે રીતે ઋતુઓની રાણી ભાર કૃષિ પ્રધાન તે સોવાથી ખેતીઓનો મોટો આધાર વરસાદ પડે છે ઓકે ભારતમાં તો મોન્સનમ ચેરાપુંજી જેવા જગ્યા પર એ હંમેશા વર પડે છે મુખ્ય પાક ખેડૂતો ખુશ થઈને ખેતરો ખેડે છે અને ડાંગર ચોખા તું બેર જુવા પાક ની વાવણી કરી છે મુખ્ય તહેવાર મુખ્ય તહેવારો પણ આવે છે એમાં અને વર્ષાઋતુના પડકારો જેમ કેને અતિવૃષ્ટિ અને પૂર ક્યારેક ખુબ વધારે વરસાદ પડવાથી નદીઓમાં પુરાવે પાક નાશ પામે અને માલ મિલકતને નુકસાન થાય છે રોગચળો પણ થાય ઠેર ઠેર પાણી ભરવાના કારણે મચ્છરો થાય તેથી મલેરિયા ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા જેવા જેવા જેમકે અમે લોકો પાછળ ના ટોપિક મે કહેતા હતા ને કે ચિકન ગુનિયા જેવા રોગો પણ ફેલાય છે ભકાળ આ બધું થાય છે વર્ષા ઋતુ કેટલાક લોકો માટે બહ સારું ઋતુ છે અને કેટલાક લોકો માટે જે હાનિકારક ઋતુ વર્ષા ઋતુ એવું ઋતુ છે ને મેન જાયારે ગરીબો લોકોને માટે તો ગરીબો લોકો માટે તો સમજો ને એ લોકો ન ખેતી સારીથી થાય ને તો એ લોકો માટે બહ જ સારું છે અને પછી પૂર આવવાના કારણે એ લોકોનું બગડી જાય ને એ લોકોનું પુ આખા વર્ષની મહેનત એ લોકોની ચાલી જાય અને વર્ષાઋતુ બહ સારી ઋતુ છે કે પોતાના મારાથી વાત કરીને તમને કેમ લાગ્યું બેન
બેન આજે તમારી સાથે આ વર્ષાઋતુ ના ટોપિક ઉપર વાત કરીને મને ઘણ આનંદ આનંદ થયો અને તમને તો ખબર જ છે કે હાલનું મોસમ જે હાલની જે ઋતુ છે એ પણ વર્ષા ઋતુ જ છે એટલા જ માટે મને ઘણા બધા શબ્દો મળી ગયા વર્ષા ઋતુ માટે કહેવા માટે તો બેન આજે તમારી સાથે આ ટોપિક ઉપર વાત કરીને મને ઘણો આ આનંદ થયો અને મને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી તો બહેન મેં તમારો આભાર માનું છું કે તમે મારી સાથે આ ટોપિક ઉપર વાત કરી
હા બેન મને પણ સારું લાગ્યું તમારાથી વાત કરીને
આભાર